હલો
હા મારો બસ સંભળાઈી રહ્યો છે તમને હા નમસ્કાર કેમ છો તમે
બહુ મજામાં
હા તો આજે આપડે ફળો વિશે વાત કરીએ
ફળો વિશે ને ઋતુ પ્રમાણે ના ફળો વિશે હા હા
હા તો ફળો જે છે એ આપણા દેહની આહારનો એક મહત્વનો ભાગ હોય છે બરાબર ને
બરાબર છે
હા તો ફળો ખાવાનું મહત્ત્વ શું છે એ મને જણાવશો
હા ફળોમાંથી ઘણા બધા વિટામિન્સ મળે છે ઘણા બધા પોષક તત્વો મળે છે ખનિજ તત્વો મળે છે એ બધું જ આપણને ફળોમાંથી મળે છે
હા તમારી વાત એકદમ સાચી છે કે પોષક તત્ત્વો વિટામિન્સ ખનિજ તત્વો આ બધી વસ્તુ આપણને ફળોમાંથી જ મળતી હોય છે અને વિવિધ પ્રકારનાં ફળો વિશે મને જણાવશું કે કયા કયા પ્રકારનાં ફળો હોય છે તમારા તમને જે ખબર હોઈએ
હા હા એમાં એવું છે કે કેરી છે સફરજન છે કેળું દ્રાક્ષ નારંગી પોપયુ જાંબુ અનર ચીકુ નાશપતી ચેરી ઘણા ફળો છે અમારે અહિયાં બો જ જા જા ફળો મળે છે
હા અને તમે જે આ બધા ફળોના નામ આપ્યા એ એ પણ બધા આવી ગયા તો એમાંનું જે ભારતનું સૌથી લોકપ્રિય ફળ છે એ કયું છે
હા એ તો બધાને જ ભાવતો હશે કારણ કે એનું નામ લાવ ત્યાં તો બધાને મોમાંથી પાણી છૂટે છે એવું એ ફળોન રાજા છે એનું નામ છે કેરી
એ વાત પણ સાચી છે અને એ કેરી જે છે એ ઉના ઉનાળા દરમિયાન જ આપણને જોવા મળતી હોય છે અને ખાવા પણ મળતી હોય છે તો ઉનાળામાં બીજા કયા કયા પ્રકારના ફળો ખવાય છે
મેડમ આઈ છે અત્યારે જોકે બધું બારમાસી ફળમાં આવે છે ઘણું બધું કલમને આ તે થતા ઘણા બધા ફળો બારમાસી માં મળે છે બાકી જો અત્યારે રાવણા મળે ખારેક મળે કેરી મળે પપૈયા ક્યાંક ક્યાંક દેખાય છે થોડી થોડી દ્રાક્ષ નો ભાગ પણ અત્યારે આ ઋતુ પ્રમાણે ના મળે પણ તોય અત્યારે કારણ કે બાર માસ થ માં એ બધી વસ્તુ
હા અને તમે ઉનાળાના ફળો વિશે કીધું તો હવે શિયાળામાં બીજા કયા કયા ફળો થાય એ મને જણાવશો
શિયાળામાં શિયાળામાં મળે છે નારંગી મળે મોસંબી મળે જામફળ અને જેમ કે આપણે ફળો ન રાજા કીધા કેરી એવું જ મીઠું ફળ જે બધાને ભાવતું હોય એવું સીતાફળ જે ભગવાન ના નામ સાથે પણ જોડાયેલો છે સંપર્ક એવું સીતાફળ બધાને પ્રિય હોય છે એવું શિયાળામાં મળે છે
હા તમે જે મને નામ આપ્યા એ પણ ખૂબ સરસ છે બધા ફળો આપણને બહુ જ ફાવતા હોય છે નારંગી બને ખાટી હોય મોસંબી પણ એમાં જ તો એ બધાા ફળ જે જે છે એવું નથી કે બધા મીઠા જ હોય ખાટા હોય તો પણ એ આપણને એટલા જ ફાવતા હોય છે એમ અને ફળો જે છે એ શરીરને કેવી રીતે લાભ આપે છે
ખળો હમ આપણા શરીરને ફળો ઉઊર્જા આપે છે અને શરીરને સ્વસ્થ અને સંતુલન રાખવામાં વિટામિનથી આપણને ભરપૂર શરીરને રાખવામાં કેલેરી એમાંથી મળે છે એટલે આપણને ખૂબ જ ફળો મદદરૂપ થ છે કારણ કે આપણેે એમ કહીએ છીએ કે સાકરોટલી ખાઈએ એટલે બધું પૂરતું છે પરંતુ પૂરતું નથી કારણ કે આપણે સાકરોટલી માંથી બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી શકતા નથી એટલે પોષક તત્વો પણ એટલા મળીક નથી એટલા માટે આપણે શાકભાજી અને તાજા ફળો ખૂબ જ જરૂરી છે
હા તમારી વાત એકદમ સાચી છે અને તાજા ફળો અને પ્રોસ્ટેટ ફળો એમાં પણ ઘણો બધો તફાવત હોય છે કે તાજા ફળો જે છે એમાં કુદરતી પોષક તત્ત્વો વધુ સારી રીતે આપણને જોવા મળે છે જેટલું પ્રોસ્ટેટ ફળમાં મળતું થતું નથી અને ફળોનું ઉત્પાદન કેવી રીતે થાય છે એ મને જણાવશું
હા ફળોનું ઉત્પાદન એને વૃક્ષ નાના નાના રોપા કરવાના હોય છે છોડ ઉગાડવામાં આવે છે અને ખેડૂતો તેની ખુબ જ સંભાળ રાખે છે અને એના પછી રોપા કર્યા પછી એની કલમો એ લોકો બનાવે છે એટલે શું કે કલમો બનાવે તો બે થી ત્રણ વરસમાં એમાં ફળ લાગી જાય છે અને જ કલમો ના હોય ને છોડ હોય તો એમાં ચાર પાંચ વરષ થાય વધારે વરષ જાય ત્યાર પછી એમાં ફળ દેખાય છે
હા આ વાત તો તમે મને જણાવી પણ બગીચાનું મહત્ત્વ શું છે એ મને જણાવસો
હા બગીચામાં જો ધારો કે આપણે કેરી ના બગીચા વિશે જઈએ તો કેરીના બગીચામાં એવું છે કે કેરીના રોપાનો ઉછેર કરવામાં આવે છે એની કલમો બનાવવામાં આવે છે અને એને ઉગાડવામાં આવે છે
તમારી વાત એકદમ સાચી છે બગીચાઓનું પણ ઘણું બધું મહત્ત્વ હોય છે અને ફળોનો સંગ્રહ પણ કરવામાં આવતું હોય છે જેમ કે યોગ્ય તાપમાન રાખીને સ્વચ્છ જગ્યાએ રાખવાથી અને તે લાંબા સમય સુધી છે તે તાજું રહે હોય છે તો ફળોના રસ વિશે તમે કઈ કહેશો કે ફળોનો રસ જે છે એ કેવો હોય છે કે શું આપણને આનંદ આપે છે કે નહી
હા હા ખાસ ઉનાળામાં ફળોનોો રસ એટલે આપણે કેરીનોો રસ જોઈ લઈએ તો કેરીનોો રસ આપણને ખુબ જ ભાવે છે પછી આપડે જોઈએ કે મોસંબી સંતરા આટે એ પણ આપણને એનો રસ પણ ખુબ જ જરૂરી છે પ પછી જાંબુ જાંબુનો રસ પણ કાઢવામાં આવે છે કોઈને પથરી જેવી હોય તો જાંબુનો રસ નો સ્ટોર પણ કરે છે અને એ પછી આખું વરસ થોડો થોડો થોડો થોડો એનો આનંદ લેતા હોય છે અને રસ પીતા હોય છે
તમે આ બધા રસ કીધા એમાં એક વધારે પણ શેરડીનો પણ રસ હોય છે જે ઉનાળામાં બ ઘણા લોકો બહુ વધારે પીતા હોય છે જે આપણા શરીરને ઠંડક પણ આપતું હોય છે બરાબર ને
બરાબર છે
હા અને ફળો અને પર્યાવરણ વચ્ચે શું સંબંધ હોય છે એ તમે મને જણાવશો
હા ફળોના વૃક્ષો હોય એનાથી વધારે હરિયાળી બને છે અને પર્યાવરણ સ્વચ્છ રાખવામાં પણ મદદ થાય છે જો કે આપણે કેરીનો કેરીનું એક જાડવું હોતું નથી ગમે ત્યાં જાય ત્યારે ત્યાં મોટો બગીચો જ હોય છે કેરીનો એટલે કે આંબાનો એમ એવી રીતના જામફળની ચીકુની સીતાફળની બધી જગ્યા એ બાગ જ હોય છે એટલે વૃક્ષોની બહુ જ વધધુ હોય ત્યાં હરિયાળી ખૂબ જ વધારે હોય અને ઓક્સિજનની પણ ત્યાં કમી ન રહે અને પર્યાવરણ પણ સ્વચ્છ રહે છે
હા એ વાત પણ સાચી છે તમારી અને ઘણા બધા પ્રકારનાં ફળો એવા છે કે જેમાં પાણીનું પ્રમાણ જે છે એ વધુ હોય છે જેવા કે છે તરબૂજ છે મોસંબી છે નારંબી છે આવા બધા જે ફળો છે એમાં પાણીનો પ્રમાણ જે છે ને વધારે હોય છે એટલે આપણા શરીરમાં એવા બધો ફળો ખાવાથી પાણીની કમી રહેતી નથી બરાબર ને
બરાબર છે અમુક ફળો એવા રસ રસ હોય છે કે જેમાં જેલી જેવા એવા ફળો હોય છે કે તેમાં વધારે પ્રમાણમાં તરબૂજ છે અ નારંગી છે એવા બધ ધા હોય છે એમાં પાણીનું વધારે પ્રમાણમાં હોય છે
હા અને ફ ફળોના વેપારનું પણ ઘણું બધું મહત્ત્વ હોય છે. ફળોનું ઉત્પાદન અને વેચાણ ઘણા લોકોને રોજગાર પૂરોું પાડતા હોય છે જેમ તમે કીધું હતું કે કેરીની બાગ હોય તો એ જે બાગ રાખનાર જે વ્યક્તિ છે. છે એ એને પણ ઘણું બધો ફાયદો થાય છે અને રોજગાર મળી રહે છે અને એ ફ્રૂટ વેચનારને પણ ઘણો બધો ફાયદો મળે છે એવી રીતે જે છે એ ફળો જે છે એ આપણને રોજગાર પણ પૂરું પાડતું હોય છે.
હા હા જો એ લોકો હોય છે એને આંબાની બાગ હોય છે તો એ પોતે જ હોય છે એ પોતે જ ખેડૂત વી વેચતા નથી હોતા એ લોકો આંબા આખી ઉધળી આપી દે એટલે બીજા લોકોને પણ એમાંથી રોજગારી મળે અને એ લોકો ઉતારીને તેના જીવનનું ભરણ પોષણ કરી શકે છે.
હા ફળોનું ભવિષ્યમાં પણ મહત્ત્વ વ કારણ કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધવાથી ફળોની માંગ પણ વધતી જતી હોય છે તો આજે આપણે ફળો વિશે ખૂબ જ સારી એવી ચર્ચા કરી જે રસપ્રદ રહી ફળો જે છે એ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી ફળ છે ઉપયોગી હોય છે ફરી આવી રીતે કોઈ નવા વિષય સાથે વાત કરીશું તો આજના પાત ઉપરથી તમને પણ ઘણો ફાયદો થયો હશે અને મને પણ ઘણો ફાયદો થયો છે તો આભાર તમારો
હા હા ફળોની સમજૂતી વિશે મને તમારા પાસેથી ઘણો બધો રિસ્પોક મળ્યો એ બદલ હું પણ તમારો આભાર માનનો છું.